બોલો કેં મજામા છો તમે ઈ
હ તમે અમારો અવાજ આવી રહ્યોજ
હા અવાજ આવી રહ્યો છે તમારું
બરાબર આજ કેવો હતો કે ફ હવે અત્યારના જમાનામાં એવું. કે એટલી બધી ફેશનો વધી ગઈ છે. જેવી રીતે પચ્છિમીકર્ણ વદયું છે જે બહારની ફેશન હતી એ હવે અત્યારના સમયગાળામાં બધા અપનાવા લાગી છે જેવું કે તેને પશ્ચિમીકરણ પણ ગણવામાં આવે છે જે બહાર નો પહેરવેશ છે એ અત્યારે હવે અન્ય લોકો પણ પહેરવા લાગ્યા છે જે બહારની સંસ્કૃતિ પણ છે એ સંસ્કૃતિ પણ લોકો અપનાવા લાગ્યા છે જેને પશ્ચિમીકરણ પણ કહી શકાય છે જેની ઘણી બધી અસર આપણી સંસ્કૃતિ પર સંસ્કાર પર ધર્મ પર અ જોવા મળે છે તમાર શું કેવું છે આ બાબત પર
હવે ફેશન પર વાત ચાલી રહી છે તો અલગ અલગ રાજ્યની અલગ અલગ જ. રેટાણ અને. પોતાના તે રાજ્યના વિસ્તાર પ્રમાણે. પહાડી વિસ્તાર હોય કે પ્રદેશિત વિ વિસ્તાર હોય. તેવા પ્રમાણે કપડા પહેરવામાં આવે છે હવે પહાડી વિસ્તાર હોય તો માથાથી લઈને. પગ સુધી કપડાં પહેરે છે. હવે અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ જાતના કપડા જે પંજાબ હોય. તો કુર્તા શેરવાની એ ટાઈપ કપડા પહેરે છે. હવે આપડ ગુજરાતની અંદર શર્ટ અને પેન્ટ હવે. એવી રીતે અલગ અલગ.
હલો તમારો અવાજ આવતો નથી ફોન નજીક રાખશો નજીક રાખીની વાત કરશું તો અવાજ આવશે બાકી નહી આવે.
કેરલા ની અંદર ધોતી અને શર્ટ.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
ઇજે અલગ અલગ કપડાં અલગ અલગ રાજ્યના અલગ અલગ ફેશન હોય છે. તમારે શું કેવું છે.
હા બરાબર તમે જેવી રીતે કહ્યું કે. અલગ અલગ રાજ્યો પ્રમાણે અલગ અલગ પહેરવેશ પહેરવામાં આવે છે. જેવી રીતે કે રાજસ્થાન માં રાજસ્થાની મારવાડું. કા તો એની બાંધણી સાડી હોય એવા ઘણા બધા પહેરવેેશ ત્યાં પહેરવામાં આવે છે. પછી પશ્ચિમ બંગાળ છે, અસમ છે આ બધામાં તેમનો કઈક અલગ પહેરવેશ હોય એ પહેરવામાં આવે છે. પોતપોતાના ધર્મો પ્રમાણે ઘણા બધા એવા પેરવેશના. કરવામાં આવે છે જે પહેરવાથી લોકો ઘણું બધું ગર્વ. પણ અનુભવે છે અને જે આમ બતાવે છે કે. અ અહ આ રાજ્ય પ્રમાણે દર્શાવે કે જેના પહેરવેશ પરથી જાણી શકાય કે આ માણસ કયા રાજ્ય નું છે. રાજસ્થાની વ્યક્તિ રાજસ્થાની પહેરી હોય કે મારવાડું પહેર યું હોય, તો તેના પરથી જાણી શકાય કે માણસ રાજસ્ થાની છે, તેને પુરુષો પણ માથે પાઘડો રાખી અને એવે ઘણા બધા પહેરવેશ પહેરે છે, જેનાથી તેને ઓળખી શકાય છે કે એ માણસ કયા રાજ્ય થી બિલોંગ કરે છે.
સાચી વાત. રાજસ્થાની માથા પર પાઘડી અને એ પગમાં પગમાં કંઈ નીચી ધોતી પહેરે, ઉપર ખમીશ પહેરે. પંજાબી હોય છે માથા પર પાઘડી હોય છે. અને નીચે જે કુર કુર્તો હોય આમ એવી રીતે એમને ઓળખી શકાય છે, કે આ રાજસ્થાની છે, આ પંજાબી છે.
અને જેમ અત્યારે એજ્યુકેશન વધવા લાગ્યું છે, એમાં ઘણા બધા લોકો કેવું, કે જયારે ભણી ગણી ને આગળ વધી ગયા તો તેમણે અમુક માણસો એવું અપશ્ચિમીકરણ અપનાવે, ફેશન અપનાવે. કે કોઈ માણસ આગળ વધે ભણીને, ગ્રેજ્યુએટ બની જાય સારી એવી કમાણી કરવા લાગે, તો ઘણા ખરા એવા પણ લોકો હોય છે કે જેઓ પોતાનો પહેરવેશ છોડી દે છે, પછી તેની સંસ્કૃતિ હોય તેમના ધર્મો હોય, તેના નીતિ નિયમો હોય જ્યારે માણસ ઘણો મોટો બનવા લાગે ત્યારે આવા ઘણા બધા જે નીતિ નિયમ એના અહ ધર્મમાં બનાવેલા હોય કે ની સંસ્કૃતિ હોય, તેનો પહેરવેશ હોય લાગે છે, તરી છ તર છોડી દે છે. જેથી કરીને તે ફેશન અપનાવે છે, જેમ કે અત્યારના કપડાં, શોટ્સ હોય છે અને જે ફેશન ના દ્વારા કે મોટા-મોટા ગાઉન હોય છે, જીન્સ પેન્ટ હોય છે એવું બધું પહેરવેેશ પહેરવામાં આવે છે, અને ફેશનની ઘણી બધી એવી ખરાબ અસર પણ અહ સમાજ પર પડે છે એ.
સાચી વાત. હવે તમે ફેશન પર વાત કરો છો, કપડા પર વાત કરો છો તો ઋતુ પ્રમાણે પણ કપડા પહેરવામાં આવે છે, જયારે શિયાળો હોય છે તો ગરમ કપડા પહેરવામાં આવે છે. જ્યારે ઉનાળો હોય છે ત્યારે પાતળા ક કપડા પહેરવામાં આવે છે. એવી જ રીતે અલગ-અલગ કપડાં પહેરવામાં આવે છે ઋતુ પ્રમાણે.
હા. અહ અને મારું તો એવું કેવું છે કે અહ જે બીજા અમુક રાજ્યોમાં એવું હોય છે, કે તમે અહ કંઈ અલગ ધર્મમાં જોવો, કે જેવું કે બીજું કઈક વર્ગ હોય, બીજું કાસ્ટ હોય, એમાં પોતાનું જે પહેરવેેશ હોય ગમે એટલા માણસ વધારે આગળ વધી જાય પણ તેના સંસ્કૃતિ નીતિ નિયમ છોડતો નથી પછી તે આગળ વધે તો તેના નીતિ, નિયમો, સંસ્કૃતિ ભૂલતો નથી. કે પછી અમુક માણસો એવું કરે કે જયારે ભણી-ભણી ને આગળ વધે, તો મોટાઓને કંઈ રીતે બોલાવ્યા. કંઈ રીતે તેમનું સન્માન કરવું આવી ઘણી બધી એમનામાં પછી અછત જોવા મળ મળે કે તેઓ વ્યવહાર રૂપે વાત કરી શકતા નથી સામાન્ય માણસો એના કરતા અલગ કરી જાય છે આવી ઘણી બધી એમ ગલત ઇફેક્ટ જોવા મળે છે જેથી એક ફેશન એમાં પણ એવો ભાગ ભજવે છે જેવો કે માણસ ને ઘણી બધી રીતે બદલી નાખ છે અને આમ બનવાથી ઘણી એવી બધી સમાજમાં ઘ ઘટના પણ બનતી હોય છે કે તેમને કુટુંબમાં કે સમાજમાં અ માન મળે પણ કેવું તે દિલથી ના મળે કારણ કે વ્યક્તિ આખો અલગ પડે છે કોઈનેમાં ભરાય નહી કોઈને સન્માન ના આ એ પણણ સમાજમાં ઘણી બધી ઘટના પણ બનતી જોવા મળી શકે છે
હા તમારું કેવું બરાબર છે હવે તમે ફેશન પર વાત કરો છો કપડા પર વાત કરો છો અત્યારે હાલ જોબ માટે માટે જાઉં છું તો ઇન્ટરવ્યુ હોય છે ઇન્ટરવ્યુ ની અંદર ફેશન પ્રમાણે તો ન જવાય પણ ફોર્મલ કપડા તરીકે ક્લાસિક કપડા તરીકે પહેરને છે આપડે જેમાં નીચે કાપડ નું પેન્ટ અને ઉપર શર્ટ ના કે જીન્સ નું કે ટી શર્ટ તમને મને ફવે એમ પહેરને જતા રહો જે તમે ફોર્મલ કપડાં પહેરીને જાાવ તો તમારુંડી વ્યક્તિત્વ અલગ જાતનું પડે તમને તં આળી ઇન્ટરવ્યુ આપવા જવ તમા જે ઇન્ટરવ્યુ લે છે એ વ્યક્તિને તમારી પર્સનાલિટી સારી લાગે જેથી તમારા સિલેક્શન ના ચાન્સ પણ વધે છે
ના જયારે ઇન્ટરવ્યુમાં જોઈએ ત્યારે એવું હોય છે કે જે બસ હોય એમણે ફોર્મલ કપડા ના લેવું પડે અને જે વસ્તવીઓ હોય એમને સાદી સાડી હોય છે કે સાડી ના પણ કલર એવા કે કદાર ના પહેરી શકાય એવા સાદા એવા કપડાં પહેરવા જોઈએ જેથી કરીને તો સામે વાા પણ સારી એવી ઇફેક્ટ પડી શકે છે
હા હાાલ સમયની અંદર જે ઉચ્ચ અધિકારી હોય કે સરકારી નોકરી કરતા હોય એમનો ફેરબજ પણ બ નક્કી જ હોય છે ફોર્મલ પછી પોલીસ હોય તો પોલીસ ની ભરતી અલગ હોય છે અને પોતાના મતલબ જે સરકારી નોકરી કરે છે એમની પોસ્ટ પ્રમાણે એમની પ્રમાણે એમના કપડા અલગ અલગ પ્રકારના હોય છે હવે આર્મી ના અલગ કપડા હોય પોલીસ ના અલગ કપડાં હોય ને બી ના અલગ કપડાં હોય તેમના વાતાવરણ પ્રમાણે તેમને કપડા અને કલર તેમને પ્રોવાઈડ કરવામાં આવે છે તમારે શું કેવું છે
બરાબર છે જે રી જેવી નોકરી કરે છે જેવી સ્ેબી માં છે જેવી પોસ્ટ પર હોય છે તેવી રીતે તેમની કપડાંની બનાવટ કરવામાં આવે છે, અને એ પ્રમાણનો કોસ્ટચ્યુમ તેમને આપવામાં આવે છે, જેથી કરીને તેઓ, સામાન્ય માણસ કરતા થોડા અલગ તરે છે કે આ આર્મીનું માણસ છે કે કોઈ ઓફિસર છે કે કોઈ સ્કૂલનું ટીચ ચર છે કે કોઈ દવાખાનાના ડોક્ટર છે, નર્સ છે એવા અ સામાન્ય જે પબ્લિક ફરતી હોય એના કરતા અલગ દેખાતા હોય છે.
હા કપડા પરથી ઉરખી સકે છે કે આ માણસ સુ કરે છે? સુ છે? કોઈ ઓફિશર છે, આર્મી મેન, આર્મીમાં છે, તો કપડાં આપણું વ્યક્તિત્વ ઘણું બધું દર્શાવી શકે છે. તમારુ સુ કેવું?
હા, અને જે આ અ, અત્યારે ફેશન આવી છે, તો, ઘણા ખર એટલી બધી તેની ગલત સાઈડ ઇફેક્ટ હોય છે જેવી રીતે કે
અ જયારે પેલાના સમયમાં લગ્ન થતા, તો લાલ કલર છે એવો બધો લાલ કલરના કપડાનો પહેરવેશ કરતો, જે વરરાજા હોય, કન્યા હોય, એ હંમેસા લાલ કલરના કપડા તેમની પર સોભતા. કે કેવું કે એના દ્વારા લાગે કોઈ પ્રસંગ છે વર વધુ કોણ છે? લાલ કલરના કપડા પહેરવાથી વર અને વધુ બંને અલગ દેખાતા'તા, પણ અત્યારે ફેશન આવવાના કારણે એવું બની ગયું છે કે વ્હાઈટ કલરની ચોડી પહેરવામાં આવે છે અન્ય કે બીજું કઈ, સફેદ કલરની હોય છે, આછા સફેદ કલરની હોય છે. કે બેબી પિંક કલર હોય છે, એવી બધા ઘણા પ્રકારની ચોલી પહેરવામાં આવે છે. પછી જ્યાર રે પેલાની રસમો હતી, એના કરતા બધી ઉલટી રસમ કરવામાં આવે છે. એ, ફેશનની આવી ઘણી બધી પણ થોડી ખરાબ અસર થવા લાગી છે.
હા પેલાના સમયની અંદર માથાથી લઈને પગ સુધીના વ્યવસ્થિત કપડા પહેરવામાં આવતા, અત્યારના જમાનાની અંદર ફેશન લીધે, શરીરના ઢંકાઈ નહિં, એવા કપડાં પહેરે છે. હવે એક કપડા પોતાના શરીરના ને બચાવવા માટે તાપથી, પહેરવામાં આવતા હતા, અત્યારે તો
જેમ ફાવે એમ, સૉર્ટસ છે, એવા કપડા પહેરી ને જ્યાં ત્યા નીકળી પડે છે, જેનાથી સમાજની અંદર ઘણી કુઅશરો પડે છે.
હા, આ વાત તમારી સાચી છે, જેના કારણે સમાજમાં ઘણી ખરી ખરાબ ઘટના પણ બને છે, જેથી કરીને વધારે ફેશ ન ન અપનાવવી જોઈએ. અને પોતાના ધર્મ, સંસ્કૃતિ, પ્રમાણે જેવા પહેલેના સમયમાં પહેરવામાં આવતા કપડા, કે સારો ડ્રેસ હોય, સાડી હોય, એવો પહેરવેશ કરવો જોઈએ. જેથી કરીને આમાં પહેરવેેશ જોઈને કોઈ તમને સન્માન પણ આપી શકે છે કોઈ ઈજ્જત આપે છે. આવા કપડાં પહેરવાથી, સમાજમાં ઘણી બધી ઘટના ઓછી પણ થઈ સકે છે, અને જેઓ, તમને કોઈ સામે જોવે, કે પહેરવેસ જોઈને પણ તમને ઈજ્જત મળતી હોય, અમુક ટાઈમે, બરાબર? એવી રીતે તમને ઈજત મળી સકે.
સારું, તો હવે આપણે અ ફેસન પર વાત બંધ કરી સકીએ.
જેથી કરીને આવી બધી સમસ્યા ના બને અને અ આવી ફેશન કરવાથી ગેરફાયદા થાય શું ફાયદા થાય એ પણ માણસો થોડું જાણવું જોઈએ.
સાચી વાત.